હલો
હેલો કેમ છો
બસ મજામાં, તમે કેમ છો?
બસ મજામાં. શું કરતાતા?
બસ થોડું કામ કરીને ફ્રી થયા, તમે શું કરતા હતા?
અચ્છા બસ જો હું પણ કામ કરીને ફ્રી થઈ અને હવે ધીમે ધીમે અ બધા તહેવારો ની શરૂઆત થવાની છે તો થોડુંક મેન્ટલી પણ ઘરમાં માહોલ એવો બનતો થવા લાગ્યો છે કે બધા તહેવાર આવે તો આપણને કેટલુ આનંદ ઉત્સાહ થવા લાગે.
હા, એ વાત સાચી છે તમારી કે આપને ઘરે આમ અલગ જ ઉત્સાહ હોય પછી આપણા હસબેન્ડને હોય કે એને ચાલો રજાની મજા આવે કે ભાઈ આપને ર જા મળશે એટલે એ અલગ થી ખુશી હોય અને છોકરાઓને ભી એમ કે સ્કૂલ જતા હોય તો એને ભી છુટી હોય તો એ બધી આપને બધા ભેગા થવા ફેમિલી બેસીએ તો વધારે મજા આવે એ આપને અંદરથી આમ એટલી ખુશી થાય કે આ આપડે તહેવારો છે તો ચલો ખુશી નો માહોલ આવી જશે
સાચી વાત છે તમારી કે અલગ જ વાતાવરણ ઘરમાં ઉભું થઈ જતું હોય છે. અને બધા મેમ્બરો ત્યારે છુટ્ટી હોય ને ઘરે સાથે હોય એટલે આપડે આનંદ પૂરેપૂરો લઈ શકતા હોય
છે. હા, અને એ આપણે ઘરે હોય બધા ફેમિલી જોડે હોય સાથે હોય તો આપ ને અંદરથી આમ બોલ ઘણો આનંદ આવે કે આ તહેવારો આવે છે તો કેટલી મજા આવે આપને આ તહેવારો ન તો આપડે શું થાતે
સાચી વાત છે આ આ તહેવારો આવે છે તો આપણને એક એક્સ્ટ્રા એનર્જી એક રિચર્ચ થઈ જ તું હોય ને આપ બોડી ને એવું લાગતું હોય છે રોજ રૂટીન કરતા થોડોક ચેન્જ મળે ને તો
તો આપણને બહું મજા આવી જતી હોય છે. હા, અને આપને શું ઘરે આપણેે ક્યાંક બહાર નીકળીએ બધા ફેમિલી જોડે સાથે હોય તો આપને એવો ભી ખ્યાલ આવે કે ચલો આજે રજા છે ને તો આજુબાજુમાં ક્યાંક જતા આઈએ ગાર્ડનમાં જઈએ કે બાજુમાં કોઈ એવું હોય મંદિર ત્યાં આપણે દર્શન કરતા આવીએ
સાચી વાત છે. આપડે ઈન્ડિયામાં તો કેવું છે કે વિવિધ ધર્મો, સંસ્કૃતિઓ અને પરંપરાઓ ના લીધે વર્ષ દરમિયાન કેટલા તહેવારો ઉજવવામાં આવે છે. દરેક એમ કે દરેક તહેવાર નું મહત્વ અલગ અલગ હોય છે પણ એમ કે દિવાળી છે હોળી, નવરાત્રી, જન્માષ્ટમી, ઉતરાયણ, ઈદ, ક્રિસ મસ, રક્ષાબંધન આપડે કેટલા તહેવારો આવતા હોય છે આ બધા તહેવાર આપડે ધામધૂમ થી ઉજ્જવીએ છીએ.
અને હવે તો પહેલાં કરતાં અત્યારે બધા તહેવારોનું મહત્ત્વ વધી રહ્યું છે.
સાચી વાત છે તમારી.
અને જેમ જેમ આ સોશિયલ મીડિયા અને બધું છે એમાં બધા ફોટા મૂકતા હોય અને નવું નવું બધું જાણવા ભી મલે આપને કે આપડે કઈ રીતના, ધારો કે દિવાળી છે તો દિવાળીમાં આપણે કઈ રીતનું કેવું ડેકોરેશન કરીએ? કઈ કઈ વસ્તુઓ લાવીએ? બધું આપને જોવા ભી મલે બધું
સાચી વાત છે. અને દિવાળી માં શું છે કે નવા કપડાં પહેરી, ઘરને સજાવી, સ્વાદિષ્ ટ વાનગીઓ બનાવી આ બધી વસ્તુ માં આપણ અલગ આનંદ આવતો હોય
અલગ આંદન આવતો અને આપણે નવરાત્રી હમણાં આવશે તો નવરાત્રીમાં ભી એવું. અત્યારે તો પ્રેક્ટિસ ચાલુ ભી થઈ ગઈ, અત્યારે પ્રેક્ટિસી, સાચી વાત છે. હા પ્રેક્ટિસ ભી લોકો કરાવે છે. આપડણે પ્રેક્ટિસ કરવા જે કેટલી આનંદ આવે કેટલો મજા આવે કે નવ દિવસ આપણે ગરબા રમીશું નવા નવા આપણે ડ્રેસ પહેરીશું.
સાચી વાત છે નવરાત્રી તો એવો તહેવાર છે કે નવ દિવસ ચાલતો હોય છે. તો અને લોકોને અત્યારે નવરાત્રી નું એટલું બધાને શોખ શોખ બની ગયો છે નવરાત્રી, તો લગભગ બધાને આવડ જ હોય છે ગરબા રમતા ને બધાને આ તહેવાર ન
હોય અજ છે અને
ચણિયા ચોલી ના સેલિંગ છે બધું અત્યારથી ચાલુ થઈ ગયું ત અત્યારથી માહોલ બનવા લઈ ગયો એવું ના લાગે?
હા અને પ્લસ કે આપણેે એવું વિચારીએ કે અરે કોણ આટલું બધું થાતી જશે નવ દિવસ તો કોઈ એવું કઈ વિચારે જ નહી કઈ જ નહી. આખી કે રાત જાગવાનું થાય તો બી જાગી બી લે પછી સવારે પાછું રૂટીન ચાલુ બી થઈ જાય કઈ કેમ કે એ નવરાત્રી નો તહેવાર છે જેવો મસ્ત કે બધાને મજા જ આવે એમ.
સાચી વાત છે. એ તહેવારમાં આનંદ અને ઉત્સવ જ એટલો હોય છે ને કે રાતે થાક લાગતો જ નથી ગમે કેટલા ગરબા રમો ને તમે તો એ દિવસે આપણને એવું થાક જેવું મહેસૂસ જ નથી થતું. ખબર નહી આપણને શોખ છે. એટલે કે ઈ આ એક માનોવ તહેવાર છે. તો માન ના હિસાબે આપણને એક શક્તિ અલગ આવી જતી હોય એવું લાગે.
હા એ અલગ એ દિવસ તમે જોજો કે નવ દિવસ આપણે અલગ આપને અંદર જ એમ એવો અહેસાસ થાય કે ના આપણે રમવું જ છે અને તો બી આપણે રાત રાતે કેટલા મોડા મોડા જાગીએ બધું અમુક જગ્યા હોય એવું કે સોસાયટીમાં નીચે ચલો રમાડતા હોય તો આપણે રમીએ. બાકી તો બધા પાર્ટી પ્લોટમાં અ બધા જતા હોય તો ટ્રાફિક ભી એટલું હોય તો લેટ લેટ પહોંચી લેટ લેટ ઘરે આવે. તો બી આપણે રૂટીન પાછું એ ચાલુ કરી દઈએ આપને કોઈ તકલીફી ના પડે. હલો અવાજ આવે છે? હલો.
હા એ તો છે જ. નવરાત્રી પછી તરત દિવાળીની ત્ય ત્યાં તૈયારી ચાલુ થઈ જતી હોય છે. તો આપણને એ પાછું નથી ગમતું. ઘરની સાફ સફાઈને ધૂળ કચરા કરવા અને એ બધું થાક લાગી જાય છે, પણ પાછું એ થાક પછી પાછું દિવાળીના ખાલી ત્રણ દિવસ આપણે એન્જોય કરી લઈ તો આપણને રિચાર્જ થઈ જતું હોય છે. બધો થાક ઉતરી જતો હોય છે અને આપણને આનંદમાં આપણેે આનંદની અનુભૂતિમાં જ ઘરે કામ હોય છે.
હા, તમારી એ વાત સાચી છે, કે આપણે જેમ જેટલું આમ કામ કરીએને એટલું પછી આપણે પાછું ફેમિલી સાથે રહીએ. ઘણું બધું આમ ફેર પડે કે આપડે ફેમિલીને હસતા જોઈએ ને એમાં જ આપણો થાક ઉતરી જાય.
સાચી વાત છે. આપડે તો આપડો ભારત દેશ તો તહેવારોનો દેશ કહેવામાં આવે નહી?
હા, ઘણું પણ આ જે તહેવારો છે ને અત્યારે તો બહારના લોકો ભી અત્યારે એ તહેવારો મનાવવા લાગ્યા છે. કે આવવાને આપણે બહાર નીકળીએ ક્યાંક કે ફેમિલી સાથે રહીએ.
સાચી વાત છે. કેમ કે આજેના ઝડપી જમાનામાં કોઈ પાસે ટાઈમ જ નથી હોતો તો શું છે કે તહેવારના હિસાબે બધા એકસાથ બધા ભેગા થઈ શકીએ અને એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે એટલા માટે બધા તહેવારને મહત્વ બધા લોકો આપવા માંડ્યા છે.
હા, એ વાત બી સાચી છે. તમારી કે ચાલો કોઈ ભાઈ બેન દૂર દૂર હોય, હમણાં રક્ષાબંધન આવશે તો ભાઈ બેનના ઘરે જાય કે બેન ભાઈના ઘરે જાય. તો એ બી એક સારી વાત છે કે એકા બીજાને મલી શકે એ બાને.
હા, સાચી વાત છે.
અને ઘણી બધી ફેમલીઓ ફેમિલી એવી હોય કે જે અ અમુક હોય જે ગામડામાં મમ્મી પપ્પા ગામડામાં રહેેતા હોય. એ હસબેન્ડ વાઈફ શહેરમાં ક્યાંક રહેતા હોય તો પછી એ તહેવાર નિમિત્તે ભેગા થતા હોય બધા. તો એ તહેવારના લીધે આપણે એકબીજા સાથે જોડાઈ શકીએ છીએ.
સાચી વાત છે. અને પેલા તો શું છે કે પેલાના તહેવારો અલગ રીતે ઉજવાતા હતા અને
અને અત્યારના સમયમાં અલગ રીતે ઉજવાય છે.
અત્યારે તો લોકો સોશિયલ મીડિયા દ્વારા બહુ શુભેચ્છાઓ પાઠવે છે. મળવા કરતા- બધું સોશિયલ મીડિયામાં થઈ જતું હોય ને તો વધારે પેલા પ્રિફર કરે છે ને પેલાના લોકો તો કેવા હળી મળીને ભેગા થતા. અને જતા ને આવતા અને બધું કેટલો આનંદ લેતાતા.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
પેલા પેલાના સમયમાં શું આજુબાજુમાં કોઈ હોય. ચલો આપણે રિલેટિવ આપણે પોતાના ન હોય સગા સંબંધી તો બી આડોશી પાડોશીને બી ભેગા કરીને બધા તહેવારો ઉજવવામાં આવતા હતા. એ વાત સાચી છે. તમારી અત્યારે તો સોશિયલ મીડિયામાં વધારે પ્રિફર કરે કે ચલો સોશિયલ મીડ મીડિયામાં આપણે પાઠવી દઈએ શુભેચ્છા.
હા એ તો છે જ. અને તહેવારો છે ને આપણને જીવનમાં કેવી નવી ખુશી નવી આશા ને નવી ઊર્જા આપતી હોય છે. તો પરિવાર સમાજ ને નજીક લાવે છે તહેવાર અને એકબીજા પ્રત્યે પ્રેમ સન્માન ની ભાવના આપ આપે છે તો તહેવાર નું મહત્વ જ
વજ આ છે કે હળી મળીને બધા એન્જોય કરે. એન્જોય કરે એ વાત સાચી છે પણ અત્યારે હાલના સોશિયલ મીડિયામાં એ થોડું ક્યાંક ચૂકી જાય છે. એ સાચી વાત છે તમે આ બહ સારી સાચી વાત કરી તમે. કે આપણેે જે જોઈતું હોય અમુક ઘરમાં જ એવું હોય કે બધા હળીમળીને બેસી જાય છે અને અમુક વખતે શું કે ઘણા હસબેન્ડ કે જે હોય એ આમ જોબ માને એમાં ટેન્શનમાં વધારે ફોનમાં પણ હોય છે. કેમ કે અત્યારે કામ પણ એવું હોય કે ચલો રજા હોય તો બી કામ તો એમને ઓનલાઈન ચાલુ હોય ઘણી વખત એવું થતું હોય છે.
સાચી વાત છે એમ. યા સોશિયલ બધું વર્ક વધી ગયું ને એના હિસાબ થી આપણને આ પેલાનું બધું ચૂકીએ છીએ થોડું આપડે.
હમ હમ એ વાત સાચી છે. મને તમારી સાથે વાત કરે ની છે કે જીવન માં ખુશીઓ વેચવાથી ખુશી વધે છે. હા એ વાત છે કે તહેવારનું આપણેે ઘણું મહત્વ અહીંયા છે. બાકી બાર એટલું બધું નથી તો બી આપડે ફોન તરીકે ભી આપડે કોઈને યાદ તો કરીએ છીએ એમ.
સાચી વાત છે તમારી.
ફોન ના માધ્યમથી બી આપણે બધાને ફોન કરીએ છીએ એકબીજા સાથે જોડાઈએ છીએ. દૂર હોય ધારો કે બાર દેશ હોય તો આપડે એને ફોન કરીશ ને શુભેચ્છા પાઠવી કે હેપ્પી દિવાળી હેપ્પી ન્યુ યર કરી શકીએ છીએ.
સાચી વાત છે એટલે આપડે દરેક તહેવારને પ્રેમ એકતાને જવાબદારી શ જવાબદારી ની સાથે ઉજવીએ તો બધાને મજા આવે. અને આવી વિશે તહેવાર વિ વાત કરીને આપણને મને ઘણું શીખવા મળ્યું જાણવા મળ્યું તમારી સાથે વાત કરવાની મ
અને મજા આઈવી.
હમ
મને બી ત ઘણું જાણવા મળ્યું કે તહેવાર માં ઘણું બધું હોય ને આવું ઘણું શાંતિ આમ લાઈ ગી કે ના ઘણી બધી એવી ફેમિલી હોય જે હજી એવું બધું માને છે એમ
એ જાણવા મળ્યું મને. મજા આઈ તમારી સાથે વાત કરવાની ધન્યવાદ ફરી મળીએ. ફરી મળીએ ધન્યવાદ.